હા.
નમસ્તે.
નમસ્તે.
તમે કેમ છો.
મજામાં તમે કેમ છો.
હ પણ મજા મા છું ચાલ. ચાલો આપણે આજે સમય વિશે વાત કરીએ.
ચોક્કસ.
અ મારા મતે સમય આપણા જીવનની સૌથી કિંમતી સંપત્તિ છે. એક વાર સમય પસાર થઈ જાય પછી તે ક્યારેય પાછો આવતો નથી. તારા મ સમય નું મહત્વ શું છે.
સમય ખુબ કિંમતી છે.
હા એકદમ સાચું. દુનિયામાં પૈસા ઘર વસ્તુઓ કે. બીજી ઘણી વસ્તુઓ ફરી મેળવી શકાય છે. પરંતુ એક વાર ગુમાયેલો સમય ક્યારે પાછો મળતો નથી. તેથી દરેક વ્યક્તિએ સમયનો સાચો ઉપયોગ કરવો જોઈએ. જે વ્યક્તિ સમયની કિંમત સમજે છે તે જીવનમાં સફળતા મેવી મેળવવાની શક્યતા વધારે હોય છે.
હા સમયનો સારો ઉપયોગ કરવો જોઇએ.
બરાબર વિદ્યાર્થી માટે. સમયનું મહત્વ ખૂબ વધારે છે જો વિદ્યાર્થી સમય અભ્યાસ કરે. હોમવર્ક પૂર્ણ કરે અને પરીક્ષાની તૈયારી પહેલેથી જ શરૂ કરે તો તેને છેલ્લી ઘડીએ. ઉતાવળ કરવી પડતી નથી. સમય નું આયોજન કરવાથી અભ્યાસ નું. અભ્યાસ સરળ બની જાય છે.
હા સમયસર અભ્યાસ કરવો જ જોઈએ.
ઘણા લોકો આજનું કામ આવતી કલ પર મૂકી દે છે. આ ખુબ ખરાબ ટેવું છે શ તમે એવું કરો છો.
ના.
અ જયારે આપણે કામ ટાળીએ છીએ ત્યારે પછી એક. એક સાથેથે ઘણા કામ આવી જાય છે બરાબર ને. અને ત. અને તનાવ પણ વધે છે તેથી દરેક કામ યોગ્ય સમય પૂર્ણ કરવું જ જોઈએ.
હા કમ ટાળવું જ જોઈએ નહી.
એકદમ સાચું સમય આપણને શિસ્ત. પણ શીખવે છે બરાબર ને.
હા સમય આપણને શિસ્ત પણ શીખવે જ છે.
જે આપણે રોજ સમયે શર ઉઠી સમયસર ભોજન કરી, અભ્યાસ કરી અને આરામ કરીએ તો આપનું જીવન નિયમિત બને છે. ચારીટીઓ પણ સમય નું પાલન કરવાથી જ વિકસે છે. તમાર મત તમારા માટે શું કેવું? હાલો. હાલો. હાલો. હાલો.
હા કામ કાઢવું જોઈએ નહી.
આ ખૂબ સ હાલો.
હાલો માફ કરસો
હા. ખુબ સરસ દિવસની શરૂઆતમાં જો આપણે નક્કી કરી લઈએ કે આજે કયા કામ કરવાના છે, તો દિવસ વધુ સારી રીતે પસાર થાય છે. મહત્વના કામ પહેલા કરવા જોઈએ અને સમયનો બગાડ કરતી આદતો ને દોરું રહેવું જોઈએ.
હા તમારી એકદમ સાચી વાત છે.
આજકાલ ઘણા લોકો મોબાઈલમાં ખુબ સમય પસાર કરે છે. મોબાઈલ ઉપયોગી છે, પરંતુ તેનો વધુ ઉપયોગ સમયનો બગાડ પણ બની શકે છે. જો આપણે કલાકો સુધી કારણ વગર મોબાઈલ ચલાવી તો અભ્યાસ પરીવાર અને બીજા મહત્વના કામ માટે સમય ઓછો રહી જાય છે.
હા મોબાઈલનો યોગ્ય ઉપયોગ કરવો જ જો
સાચી વાત સમયનુ મૂલ્ય સમજતા લોકો દરેક મિનિટનો સારો ઉપયોગ કરે છે. તેઓ માત્ર કામ જ નથી કરતા પરંતુ પરિવાર સાથે સમય પસાર કરે છે, વાંચન કરે છે. કસરત કરે છે, અને પોતાના સ્વાસ્થ્યનું પણ ધ્યાન રાખે છે. એટલે સમયનુ સારો ઉપયોગ એટલે જીવનનું સારું આયોજન
હા સમયનું સંતુલન રાખવું જોઈએ
આપના વડીલો પણ કહે છે, કે સમય અને ભરતી કોઈની રાહ જોતા નથી એટલે તક મળે છે, ત્યારે તેનો લાભ લઈ લેવો જોઈએ જો આપને સમય ગુમાવી દઈએ તો પછી પ પસ્તાવ કરવાનું કોઈ અર્થ જ નથી રહેતો શું તમને થયો છે, કોઈ દેશ પ્રસ્તાવ?
ના તમારી વાત એકદમ સાચી છે, સમય સરે સમયની કિંમત કરી દેવી જોઈએ હા આ વાત મને ખુબ સાચી લાગે છે.
હા અંતમાં હું એટલું જ કહીશ કે સમય સૌથી મોટો શિક્ષક છે, તે આપણને અનુભવ આપે છે. ભૂલો માંથી શીખવે છે, અને આગળ વધવાની તક પણ આપે છે. તેથી સમયનો સદઉપયોગ કરવો એ દરેક વ્યક્તિ ફરજ હોય છે.
હા હું પણ આજથી સમયનુ વધુ સારો ઉપયોગ કરવાનો પ્રયત્ન કરીશ અને સમયસર બધું જ કામ કરવાનું કોશિશ કરીશ
આપણે સમયનું મહત્વ સમજાવું હવે મને કહો શું દરેક વ્યક્તિ એક દિવસમાં સરખો સમય મળે છે.
હા બધાને ચોવીસ કલાક તો મળે જ છે.
એકદમ સાચો જવાબ દુનિયામાં ગરીબ હોય કે અમીર હોય બધાને ચોવીસ કલાક એક જ મળે છે, ફરક માત્ર એટલો છે કે કોઈ વ્યક્તિ સમય સારો ઉપયોગ કરે છે, અને કોઈ વ્યક્તિ તેનો બગાડ કરે છે. પડતા સમયના યોગ્ય ઉપયોગ પર આધાર પણ રાખે છે.
હા સમયનો ઉપયોગ જ મહત્ત્વનો છે.
બરાબર ઘણા લોકો સવારે વહેલા ઉઠીને પોતાના દિવસ ની શરૂઆત કરે છે. તેઓ કસરત કરે છે અભ્યાસ કરે છે અથવા પોતાના કામ નું આયોજન કરે છે. આવી ટેઓથી તેઓ દિવસભર ઉત્સાહ તેથી કામ કરે છે.
હા વેલા ઉઠવું એ એક સારી ટેવ છે.
એકદમ સાચું આપના વડીલો પણ કહે છે, આજનું કામ કાલ પણ ના મૂકવું કારણ કે જયારે આપણે કામ ટાણીએછી ત્યારે કામનો ઢગલો થઈ જાય છે. બરાબર ને પછી પછી ઉતાવળમાં કરેલા કામમાં ભૂલો પણ વધારે જ થાય છે.
હા તમારી આ વાત મને ખૂબ ગમી કામ સમયસર જ કરવું જોઈએ.
વિદ્યાર્થી માટે સમય નું આયોજન ખૂબ જરૂરી છે. જો વિદ્યાર્થી રોજ થોડો થોડો અભ્યાસ કરે તો પરીક્ષા ના સમયે તેને ડર લાગતો નથી, પરંતુ જો આખું વર્ષ અભ્યાસ ન કરે અને પરીક્ષા ના પહેલા એક દિવસ પહેલા વાંચવા બેસી જાય તો તેને ડર ઉભો થાય છે અને મુશ્કેલી પણ પડે છે, ભનવામાં
હ હા નિયમિત અભ્યાસ કરવો જ જોઈએ નહી તો પરીક્ષા પહેલા બધું છે. તો ડર અને ખુબ મુશ્કેલી પડે જ છે.
સાચી વાત માત્ર અભ્યાસ નહી રમવા આરામ કરવા પરિવાર સાથે સમય પસાર કરવા અને પોતાના શોખ માટે પણ સમય કાઢવો જોઈએ. જો આપને આખો દિવસ માત્ર એક જ કામ કરીએ. તો મન થાકી જાય છે, તેથી જીવનમાં સંતુલન પણ જરૂરી છે.
હા, સંંતુલન રાખવું જોઈએ.
આજકાલ મોબાઈલ સોશિયલ મીડિયા અને વિડીયો જોવામાં પણ ઘણા લોકો કલાક પસાર કરી દે છે. મનોરંજન કરવું ખરાબ નથી પરંતુ જો તે આપના અભ્યાસ અથવા કામમાં અડચન બને બરાબર તો તે સમય નો બગાડ જ કેવાય ને
હા તોનો ઉપયોગ મર્યાદામા જ કરવો જોઈએ.
બરાબર સમય નું આયોજન કરવા માટે ઘણા લોકો ટાઈમટેબલ બનાવે છે. તો તમે ક્યારેય બનાય્યું છે?
હા, અમે પણ બનાવ્યું છે સમયસર સમયનું પાલન કરવા માટે.
તેમાં તેઓ લખે છે કે કયા સમયે શું કરવું આ રીતથી મહત્વના કામ ભૂલાતા જ નથી અને દિવસ ન વધુ વ્યવસ્થિત બની જાય છે.
હા, ટાઈમ ટેબલ બનાવવું ખુબ ઉપયોગી છે.
સમય પાલન પણ ખુબ મહત્વનું છે. જો આપણે શાળા કોલેજ ઓફિસ અથવા કોઈ કાર્યક્રમમાં સમયસર પહોંચીએ. તો લોકો પર આપની સારી છાપ પડે છે. સમય ન પાલન કરનાર વ્યક્તિને જવાબદાર માનવામાં આવે છે.
હા મોડું સારી નથી.
એકદમ સાચું સમય આપણને શીખવે છે, કે દરેક ક્ષણ કિમતી. હોય છે, જો આપણે નાની નાની ક્ષણોનોો પણ સારો ઉપયોગ કરીએ. તો જીવનમાં મોટું લક્ષ્ય પ્રાપ્ત કરીએ સફળ લોકો પણ. પોતાના સમય નું ખુબ ધ્યાન રાખે છે.
હા સફળતા માટે સમય નું ખુબ મહત્વ છે.
મારા માટે સમય એ એવી સંપત્તિ છે. કે જે દરરોજ નવી મળે છે, પરંતુ સાંજ સુધીમાં. જેટલો ઉપયોગ કર્યો હોય એટલો જ આપનો બને છે. બાકીનો સમય હંમેશા માટે ચાલ્યો જાય છે, તેથી દરેક દ દરેક દિવસને મહત્વ આપવું જરૂરી છે.
હા આ વાત ખુબ સરસ છે, અને દરેક દિવસને દિવસને મહત્વ આપવું જરૂરી છે.
અંતમાં હું એટલું જ કહીશ કે સમય ન આયોજન સમય પાલન અને. મહેનત આ ત્રણ બાબતો કોઈ પણ વ્યક્તિને સફળ બનાવી શકે છે. તેથી આપણે આજથી સમય સદપયોગ કરવો કરવાનો સંકલ્પ કરવો જ જોઈએ.
હા ખુબ સરસ તમારી આ વાત પણ મને ખુબ જ અને હા હું પણ આજથી મારા સમયનો સારી રીતે ઉપયોગ કરીશ અને. ટાઈમ ટેબલ બનાવી સમય ને સમયસર. ઉપયોગ કરીશ અને સમયનું પાલન કરીશ.
આપણે સમય નું મહત્વ અને સમય ન આયોજન વિશે વાત કરી. હવે હું તને એક પ્રશ્ન પૂછું તારા માટેતે જીવનમાં. સફળતા મેળવવા માટે સમય ન કેટલું મહત્વ છે.
સમય ન ખુબ મહત્વ છે.
એકદમ સાચો જવાબ દુનિયામાં જેટલા પણ સફળ લોકો છે. તેઓ પોતાના સમય ન ખુબ સારી રીતે આયોજન કરે છે. તેઓ દરેક કામ માટે સમય નક્કી કરે છે. અને શક્ય હોય ત્યાં સુધી તેનું પાલન પણ કરે છે. સમય નો બગાડ કરતા નથી. અને દરેક દિવસને એક નવી તક તરીકે જુવે છે.
હા સમય નું આયોજન સફળતા માટે જરૂરી છે.
સાચી વાત વિદ્યાર્થી હોય શિક્ષક હોય કે ડોક્ટર હોય કે દરેક વ્યક્તિ માટે સમય મહત્વ એક સરખું જ છે.
હા સાચી વાત.
સારું તો તમે સમયસર કામ કરતા રહેજો.
હા કરીશ ચોક્કસ કરીશ.
મને તમારી સાથે વાત કરવામાં ખૂબ મજા આવી થેન્ક યુ
મને પણ ખુબ ખુબ આભાર તમારો.
હા.